હલો
હલો હલો
હલો
હા અવાજ આવે છે ક્લિયર
હા ક્લિયર અવાજ આવે છે એકદમ
બરોબર
બીજું કેમ છો તમે?
અચ્છા હું તો કંટળી ગયો હવે તો
કેમ શું થયું તું?
અરે એક વરષ આ હું કે કોલેજની હોસ્ટેલમાં જયો ઈયા રેવાનું ને ઈ બધું હારુ ખા ખાવામાં એટલી બધી તપલીક હે ને મજા જ ના આવતી મારે તો હું કેમ બે મહિનામાં મા રો પોતાનો પચી કિલો વજન ઉતરી એટલું બેકાર ખાવાનું આયરા આપે હે ને ના હવે વિચારતો હે કે ના પેલા તો એવું હતું કે હોસ્ટેલમાં રહેવું પણ બારથી ટિફિન બંધાઈ દેવું હે વાંધો ઈ હે પણ હે ને મારી હોસ્ટેલ રહી એક તો હાવ ખૂણામાં આવ્યું છે ને યાંથી રોજ ટિફિન લેવા કે રીતે જાવનું એ માથાકૂટ એટલે વિચારવું કે આમ બીજી હોસ ટેલ બદલાવી હે મારે તો પહેલા તો
હા હોસ્ટેલમાં તો રેવાનું તો ખાવા પીવાનું તો તંટ્રો તો રે જ છે કારણ કે હોસ હોસ્ટેલ નું ખાવાનું તો હવે કોને ભાવે સીધી વસ્તુ હે મોસ્ટલી બધા સ્ટુડન્ટ છે મોસ્ટલી બધા બાર બાર રેવાનું કરે જ છે તો તારો વિચાર એવું
ચાર ઈ જ વિચારું કે પેલા તો ઈ જોવું કે અંદર એવી હોસ્ટેલમાં જ્યાં રહેવાનું પ્લસ ખાવાનું બે હારું હોય ને જેનું બજેટ ઓછું હોય
એવી તો તને હોસ્ટેલ તો ની જ મળે અહીં તો
તો બાર એવી ક્યાંય હોસ્ટેલ મલશે?
બાર તો એવું બધી ઘણી બધી જગ્યા નોર્મલી તું તારો ફ્લેટ ભી લઈ હકે તારા ઘર ભી લઈ હકે બાર ગણી બધી પીજીસ બી હે કે જે તું તું જ્યાં રહી બી શકે. તાર ત્યાં ખાવાનું બી એક નંબર મલી જાયને તાર નોર્મલ બજેટમાં બી તાર પતી જાય
એવું છે એટલે બાર પીજી નું હું સે પીજી સિસ્ટમ હું કઈ રીતે કામ કરે એટલે હોસ્ટેલમાં તો એવું હોય હોસ્ટેલમાં તો અમુક રૂલ્સ એન રેગ્યુલેશન હોય કે અહીં કોઈને લાઈન હોય કોને એટલા ટાઈમ એટલે બંધ થઈ જાય બહાર ન જ ખાવાનું અહીયા પીજીમાં શું હોય છૂટ કેટલી હોય એટલે
અરે પીજી માં તો છૂટ તો બધી વસ્તુની છૂટ હોય ત્યાં આગળ તમે તમારે તમારે જે ખાવું હોય તમે બધું ખાઈ શકો તમારે બહાર થી જે વસ્તુ તમારે લાવી તમે લાવી શકો તમારે ફ્રેન્સને તમારે પીજી માં તમને બેસાડા તમે બેસાડી શકો
એનો ટ ટાઈમિંગ નો હોય કે રાતે આટલા વાગે વયા જઉ કે એવું કઈ
અમુ હા અમુક અમુ પીજી તમે નોર્મલી ટાઈમિંગ હોય કે દસ અગિયાર વાગ્યા સુધી નોર્મલી એટલા વાગે તમે રહી શકો બાકી અમુક અમુક પીજી ુંવુંી કે ત્યાં આગળ કોઈ ટાઈમ લિમિટ છે જ નહી ત્યાં આગળ ખાલી આખો દિવસ તમે ભલે રહો તમે ખાલી કો રૂમ બુક કરી એટ પતિ ગઈ વાર્તા પછી તમારે આવું તો આવો ના આવું તો કઈ વાંધો નહી ત્યાં આગળ બધું થઈ જાય આવ ત્યાં આગળ જમવાનું બી તમને મળી રહે બરોબર ત્યાં આગળ તમને રો આની બી બેસ્ટ સુવિધા તમને મળી જાય
રો એટલે રોમીને પા કયા કયા હોતી હોય પીજી વાળા
હમ હ નોર્મલી આપડે ટુ શેરિંગ થી ચાલુ જાય ટુ શેરિંગ હોય થ્રી શેરિંગ હોય ફોર શેરિંગ બી હોય ના વન શેરિંગ ના હોય વન સેરિંગ એટલે એ થયું કે તમારું નોર્મલ તમે તમારું એક ફ્લેટ લઈ લો કે તમાર
અચ્છા હા બરોબર હા હા એટલે તું જ એટલે રૂમ કેવા હોય એમાં એમાં પ એસી નોન એસી હું સિસ્ટ
હાબ ભી ઘણી બધી સિસ્ટ યમ કે તમે ટુ સેરીિંગ એસી બી હોય નોન એસી બી હોય એમાં બી તમને ભાવો ઉપર નીચે પડે પણ ત્યાં વગર તમને જેવું તમે તમારી ફેસિલિટી જેવું તમે તમે રૂમ લો એના પ્રમાણે પણ તમને એટલા ચાર્જ ચાલવા પડે
મતલબ કેવી ફેસિલિટી આ
જેમકે તમે રૂમ એક નંબર લો જેમકે તમે પીજી નોર્મલ કોઈ ભી બીજીીએ ત્યા આગ આપ આપે એસી વાળા ન અલગ ચાર્જસ નોન એસી વાળા ન અલગ ચાર્જસ જેમ કે તો ટુ શેરિંગ વાળા હ ટુ શેરિંગ વાળા બી એસી વાળા તો અલગ ચાર્જિસ છે એના ભાવ ઉપર હોય એના નોન એસી ના ભાવની ચ થ્રી સેરિંગ બી એ થ્રી સેરિંગ ના એસી વાળા ના ભાવ અલગ નોન એસી ના અલગ જેમ કે ફોર્ શેરિંગ ભી આવે સિક્સ શેરિંગ ભી આવે અમુક પેલા કમ્પ્ટમેન્ટમાં ખબર છે કે પેલા પેુઝ કમ્પાર્ટમેન્ટમાં એવી રીતે રહેવાનું હોય
હા ઓલા અમુક જણા ઉપર નીચે રેતા હોય એવી રીતે હા
બી અમુક એક એક રૂમમાં શું કેહેવાય આઠ આઠ દસ દસ માણસો બી રતા હોય એવા બી બીજીએ એમાં અટેચ વોશરૂમ નોન અટેચ વશરૂમ મ ઘણી બધી જાત પીજીી હોય
અ મારે મારે કેવું જોઈએ મારે તો પેલા એ જોું કેને બેસ્ટ બજેટમાં આ જાય ને કે એક લાખ વીસ કે દોઢ લાખ આખા વરમાં હોય પેલા તો ટુ શેરિંગ જોવું હોય એસી અ નો મેડ પડે તો થ્રી શેરિંગ એસી ઈ નો પેડ પડે તો તુ શેરિંગ નો નેસી મારે જો પીજી કેવું જો હોય કે એક તો પેલા બેડ બેડ મસ્ત હોય પછી ડેલી ક્નંગ થતી હોય રોજ
હ
એના પછી એક તો એક તો આમ ટેબલ હોય પોતાનું જે્યા લેપટોપ વેપટોપ રાખી કો સ્ટડી કબડ્ડી કરી બધું એક કબટ હોવું જોઈએ જ્યાં બધું શાંતિ રહે પછી બાથરૂમ પેલા તો જોવા માટેટે જ બાથરૂમ મળે તો હોઉથી સારું
હા મોસ્ટલી તો અટેચ વાથરૂમ મળી જ તો સૌથી સારું તમા
હ અને એના પછી મે તો એ કે ખાવાનું હારવું છે અને હ જો મારે વાઈફાઈ ની સ્પીડ જો તો કારણ કે ક લેપટોપમાં કરવાનું એટલે એવું હે ધ્યાનમાં કઈ
તં આગળ ત વાયફાઈ ની સ્પીડ બી તને મળી રહે ત ત્યાં આગ એપીજી નું ખુદનું વાઇફાઈ બી એ સિસ્ટમ
એટલે એટલેીજી એટલે પીજીમાં કઈ કઈ ફેસિલટી મળે જરા
પીજી પીજીમાં જેમ ગયા અમુક હ હાઈ ફાઈ બીજી બી હોય જ્યાં તને જીમ ની સુવિધા બી મળી રહે
ના એવા નહ આ તો એવા નહ આ તો તાર ધ્યાનમાં રહ્યું પીજી માં હું છે એ કે
નોર્મલ વાઈફાય તમને મળી રહે જમવાનું તમને ત્રણ ચાર ટાઈમ નું મળ લે એક સવાર નાસ્તામાં બપોરે જમવાનું સાંજ નો થોડો ઘણો નાસ્તો તો ને રાત ન જમવાનું બી તમને મળી
એમને કોલેજ અપડાઉન કરતા હોય તો ટિફિનને એવું કઈ બનાવી દે કે પછી નહી
ના કલેજ અપડાઉન કર ટીફિ અપડાાઉન નઈ આુ સિસ્ટમ જેમકે અહીંથી જેમકે તમારે ત્યા બી કોલેજ દૂર હોય ત્યાં તમને ટ્રાન્સપોર્ટની સુવિધા બી તમને કદાચ અમુક બીજી વાળા કારણેને બી આપતા હોય
એમ નહ મારે મારે કોલેજ હવાર માં જ ને નાસ્તો કર લો પણ મને બપોર ન હવાર માં ટિફિન બને ના પી એવું કઈ
ના એવું તે કઈ સુવિધા નહી ત્યાં કાલ ટિફિન વિફિન ની બાકી નોર્મલ પીજી મો તો એ જે કે ચાર ટાઈમને તમે ત્યાં જમી શકો બાકી તમને ટિફિન ની સુવિધા તો એમ પૂરું નહી પાડીને આપતા જેમ કે તમે નોર્મલી તમે પોતાના જે તું વ શેરિંગમાં રહેતો હોય તો જો તારે નોર્મલથી તારે બાર ટિફિન વાળી કોઈ તે બંધાવ હોય તો નોર્મલી તું એને જે જગ્યા કઈ હતી એ જગ્યા તને આપી ને જાય ટિફિડ પણ એમાં બી હુક પેરા ચાર્જિસ કાપી લે એટલે દૂર આવવાના આમ તેમની કરીને એટલે એ ખાલી પોકટ મતલબ નહતા બપોર નો જમાનું ઓલમો ત સ્કીપ જ થઈ જવાનું
હા તો ઈ તો એઈ દખા એમ એમને જમવાની કોલે કેવી એટલેમ
જમવા નની બાર બહાર ન જમવાનું ક્વોલિટી એક નંબર મસ્ત અંદર તો ત અંદર તું તું ખાય એના સો ગણા હારું બારે
એવું એમને
સો ગણું સારું બાર એટલું સારું
એટલે કઈ મેનુ બેનનું પડું હોય કે એટલે ક વીકલી મેનુ સેટ હોય કે પછી ગમે તરમે મે બને્યા
અમુક અમુક મેસમાં વીકલી મેન્યુ બી અમુક મેસમાં મંથલી ની મેન્યુ ભી હોય પણ અમુક અમુક જેમ કે અમારે એક ભાઈબંધ રહેતો હતો બાર ખુદ ના ફ્લેટ હતો એનો એના નીચે જે ક પીજી મતલબ જે જમવાનું બનાવણ ટિફિન સર્વિસ વાળે થ ને એટલે ત્યાં આગળ નીચે રાતી તો ત્યાં આગળ થી એવું સિસ્ટમ હતું કે મારા ભાઈબંધ એને જે કતા ને ટિફિન વાળી ને એ ર ડેલી અલગ અલગ એને રોજ રોજ અલગ અલગ એના ફરમાઈશ પ્રમાણે બનાવીને આપતી હતી એટલે
અચ્છા એટલે હ એટલે પોતાની મેડ હો એ રીતે
પોતાની મેળવે એલીતે બાકી એના જે બી મહિનાનું પડતુંય
હ એટલે એટલે અહ ભાડા હોય ટુ શ્રીરે શી શીરે
શેરિંગ થ્રી શેરિંગ ના અ ટુ શેરિંગ એસીી ના ભાડા પડે તમને એક દસ એક લાખ એક દસ એસી વાળો
પ્રશ્નો
હા આખા વર્ષનું
અને એમાં કઈ ફેસિલિટી એમાં અટેચ બાથ
અટેચ ના નોન અ અટેચથરૂમ અ અટેચમાં તમનેને બાથરૂમ ના મળે એની અંદર વાયફાઈની સ્પીડ મળી જાય માસ્ ટુ સરંગમ ફુલી ફર્નિશલ ક્લીન રૂમ મળી જાય તમને કબડ મળી જાય તમા રાખવા માટે નોર્મલ સુવિધા જેમ કે તમને ડોલ ઘણી બધી વસ્તુ મળી છે
અને એમને અહં ક્લીનિંગ હું રોજ જ મેછા કપડા તો લોન રિવાડો હોય કે પછી હાથ તો આને
ના ત્યાં આગળ હાથે ધોવાનું હોય છે ત્યાં આગળ નીચે વોશિંગ મશીનસ રાખેલી હોય તમારા તમારે ત્યારે બી તમને ટાઈમ મળે ત્યાં આળ વોશિંગ મશીન પાસે જનું તમારે કપડા તમારે ધોઈને સુક દેખના
એટલે એટલે વોશિંગ મશીન નો ચાર્જ હોય કે પછી
હા ના ના ન ફ્રી એ બધું તમારું બધું ઇન્ક્લુડિંગમાં આ ગયું તમે આલુ એટલું હા ફીસ મફત ઇકલુડીગ મઇ
તો તો સારું કારણ કે હું તોહી હોસ્ટેલમાં એક તો રહું આઠ સેરિંગમાં હી તે એ આઠ કરીએ એસી ઉપરથીરથી બાથરુમ નથી વાઈફાઈની સ્પીડમાં અ એવું ક્યારેક વાઈફાઈ હોું એ ઉપથી ખાવાનું બેકાર અને હું દઉું એક વસ હા તો મને સસ્તાંગ તો તો બહાર જ આવું છે
હ તો બહાર સૌથી બેસ્ટ છે હું ખુદ એક વરષ અંદર રહીને હવે બહાર જ જવાનો છું
અચ્છા એવું હું તો એ મસ ન ઘણી વાર તો ખબર ને ફૂડ પોઈઝનિંગ થઈ જશે
હા મારા ભી ઘણા બધા ભાઈભંધન ફૂટ થઈ ગયું હતું વચમાં
મે ના ઈ કેે ને શું કેવા ખાવાની અંદર ને ગરોડી ક ઉઊંધેડું કેવું કઈ પડું અલા મઈલું
હા ઊંધેડું મળ્યું તું વચ્ચેમાં હ
પીજી ના કિચન બચન એવું કેવું સા અને એમને માનો કે ઈ મેં બનેને પછી મારે કઈક મેગી કેવું કઈ બનાવવું હોય તો
હા ત્યાં આગળ નોર્મલ બની જાય ને ત્યાં આગળ નીચે જેમ કે એની મેસ ટાઈપમાં જેમ કિચન બચન હોય ને એટલે ત્યાં આગળ તમારે હા એ બધા યુઝ કરી કે ત્યાં આગળ તમારે ખાલી તમારો સામાન થોડો બહારથી લઈને આવવાનો તમારે જેમ કે મેગી વેગી ખાવ્યો તમાર બેકી બાારથી લલેગ નાવાની તમે ત્યાંના વાસણ વાસણ તમે યુઝ કરીકો તમે એ કિચન બી તમે યુઝ કરી શકો
અચ્છા ફ્ર્રીજ ને બધું
હા ફ્રીજ બી ફ્રીજ ની બી સુવિધા હાલે તમારે કોઈ વસ્તુ ફ્રીિજમાં રાખે તો એની બી સુવિધા હ
કઈ ન તો મને કઈ નહી તો એ બધું કન્ફર્મ કઈ કોને મારે તો પછી બાર બુક જ કરવું છે
હા કર દએ બુક ચાલો તો મારે થોડું કામ આ ગયું હું જઉં
કઈ નઈ શાંતિ થી ઓલું આ હકી જો આ હા
ઓ